હલો ભાઈ જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંને.
હા ભાઈ બસ મજામાં તમે શું કહી રહ્યા છો.
કઈ નહી હવે હમણાં થોડોક હમણા હમણાં જ શોપ બંધ કરીને આવીએ છે. હમણાં ડિજિટલ પેમેન્ટ ખુબ જ ચાલી રહ્યું છે એવું નહી લાગયુ.
હા ભાઈ ડિજિટલ પેમેન્ટ તો હમણા ખૂબ જ ચારી રહ્યું છે જે આપણા રોજિંદા જીવન માટે. ખૂબ જરૂરી એ મધ્યમ બની રહ્યો છે કારણ કે પહેલાંના જમાનામાં લોકો રોકડ લઈને ફરતા. રોકડ ચોરી થવાનો ખૂબ ભય રહેતો હતો પણ આજના યુગમાં જે ડિજિટલ પેમેન્ટ આવી ગયું. તો તે આપણા માટે ઘણું સારું કહેવાય છે કારણ કે જ્યારે પણ આપણને રોકાણ કરતાં પૈસાની જરૂરત હોય છે. તો આપણે એનો. ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે અને આપણે ચુકવણી કરી શકીએ છીએ અને પહેલા તો મારા. પિતા હતા તે લાઈટબલ ના ઘર વરોને વધુ. ગેસ બિલ ને બધું ભરવા માટે. દુકાનમાં જતા હતા અને કેટલીકવાર મોબાઇલ વાપરતો હતો પણ અમને જેિટલ પેમેન્ટ. ગયું છે તેના કારણે આપણે ઘર બેસીને જ પેમેન્ટ કરી શકીએ છીએ જેના કારણે આપણા પાસે રસીદ પણ હોય. છે અને પ્રૂફ પણ હોય છે કે આ તારીખે આપણે બિલ ભર્યું છે અને.
વગેરે વગેરે તો મે તો મારા આજુબાુના બધા જ વ્યક્તિઓને પણ કહેવું છે કે તમે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરો. ઓનલાઈન પેમેન્ટ આપણા માટે ઘણું સારું છે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણે આપણો સમય પણ. બાચાવી શકી છે અને આપણે આપણા આજુબાજુના લોકો. અને જાગૃત પણ કરી શકે છેએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણા પાસે એક પ્રકારની રસીદ આવી જાય છે. જે આપણું પ્રૂફ હોય છે કે આપણે આ તારીખે પેમેન્ટ કર્યું છે અને આટલા પ્રમાણમાં પેમેન્ટ કર્યું છે કારણ. કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે પૈસા માળવ્યા વાતને કહેતા છે કે પૈસા નથી મળવ્યા. તો ઓનલાઈન પેમેન્ટ એક પ્રૂફ છે કે આપણા પૈસા એને મોકલ્યા છે અને બીજી વસ્તુ છે. કે ઓનલાઈન પેમેન્ટના કારણે આપણે ઘર બેસતા આપણા મોબાઈલ ફોનમાં રિચાર્જ કરી શકીએ છીએ. અને બધી જે માહિતી છે તે આપણે મેળવી શકી છીએ ઓનલાઈન પેમેન્ટ કરવા. પી.
લોકોને એક પ્રકારનો ટાઈમ નો બચાવ કરી શકાય છે અને આપણે. પેઢી આગળ વધે છે તમે કીધું કે ઓનલાન પેમેન્ટ. વિશે તમને માહિતી જોયએ તો ઓનલાઈન પેમેન્ટ આપણા માટે સારું તો છે કારણ કે. ફોન પે ગૂગલ પે આ જે માધ્યમથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ અને જે આપણા બાળક. પછી ચાર ચાર વર્ષ નીચે છે તો તેમના માટે પણ ફેપે કરીને એક એપ આવી રહી છે. જે એ લોકો માટે ઉપયોગમાં ગણી આવે છે કારણ કે એ લોકો આમ તે સ્કૂલ. શાળાઓમાં જાય છે કોલેજોમાં જાય છે અને લોકોને અચાનક પૈસાની જરૂરત પડે છે તો ફેમ પે. કારણે એ લોકો પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે પણ ફેમ પે વસ્તુ સારું છે કે લોકો એ. પ્રકારની લિમિટ જ આવે છે એ ઘણી સારી એ વાર અટકીવા છે કારણ કે અમુક વ્યક્તિ અમુક બાળકો.
જે લોકો પૈસાનો વ્યસ્ત ઉપયોગ કરી રે છે જેથી કારણે આ સારી બાબત કહેવાય છે એટલે. જ્ઞાન ઉપયોગ તો ભલે જ કરવો જોઈએ અને તમારું શું કેવું છે આ બાબત પર.
હ ઓનલાઈન પેમેન્ટ જ વાપરવ જોઈએ કે આજના મેં કીધું તેમ અમારી શોપમાં પણ આવે. ધીમે ધીમે અમે ઓનલાઈન પેમેન્ટ જ લાવએ છીએ અમને કેશ સાંભળવામાં ખુબ જ મુશ્કેલ. કવિ તા છે જેમ કેમ કે જેના લીધે અમે પછી બેંકમાં ભરવા જવું પડે. કે બેંક માંથી લાવવું પડે એવું એવું બધું થાય કરે જેના લીધે અમે કેશલેસ હવે થોડું. લાવ્યા છે આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ જીવનનો મહત્વપૂર્ણ ભાગ. બની રહે છે પેલા ખરીદી કરવાવામાં જતા હતા ત્યારે આપણે બજાર. ને એવા નાના હતા ત્યારે કયા કયા સોધુ લઈ જતા હતા તેથી ચોરા. જવાનો લૂંટાઈ જવાનો કે પડી જવાનો ભય રહે છે. અને તેના લીધે ખુબ જ મુશ્કેલી બને છે અને મોબાઈલ એક. પ્રિ પર ક્લિક કરીએ તો પૈસા હણા. ચોરાઈ જવાનો પણ ભય રહે છે એટલે ઓનલાઈન પેમેન્ટ અ. ખૂબ જ સારી પણ છે અને ખરાબ પણ છે અ ભારતના ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ. ખુબ ઝડપથી વધી રહે છે. ગામમાંથી લઈને શહેર સુધી લોકો યુપીઆઈ ક્યુ આર કોડ અને મોબાઈલ બેન્કિંગ. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વોલેટ દ્વારા. સરળતાથી ચુકવણી કરી રહ્યા છે ઓનલાઇન પેમેન્ટના ફાયદા સૌથી મોટા ફાયદા. એ સમયની બચત થાય છે લાંબા સમય લઇન. માં ઉભા રહેવાની જરૂર નથી બીજો ફાયદો એ છે કે ચોવીસ કલાક અને વર્ષ ત્રણ. ોને પા દિવસ ગમે ત્યારે મોકલી શકાય છે પહી. રોકડ રાખવાની જરૂર પડતી નથી જેના કારણે ચોરી. થ આ પેસા ખોવાઈ જઓ. જવાનો ભય ઘટે છે બિલ ભરવા મોબાઈલ રિચાર્જ ટ્રેન. બસ ટિકિટ બુક કરવી ઓનલાઈન ખરીદી કરવી હોટલ બુકિંગ કરવી તમામ તમા. તમા કામ સરળ બની રહ્યા છે સરકારે આપણે. વ્યવહાર પણ પારદર્શકતા જાળવવા મદદ મળે છે અને. હા કળ. નાણાં ન નિયંત્રણ પણ ઘટે છે જો આપણે ડિજિટલ પેમેન્ટ કરશું તો આપણા કા નાણાં. અ નો પેલું પણ ઘડી રહેશે. રહે છે એટલે અમુક દુકાને તો દસ હજાર ઉપર પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ જ કરવા કે છે. તેથી કાળો નાણો ઝડપેથી ઓછું બને છે એટલે. કાળા નાણાંનોો ઓછો ઉપયોગ થાય એના લીધે પણ ડિજીિટલાઈઝેશન કરવું જોઈએ. અમારા દુકાનમાં પણ એવું જ છે કે દસ હજારની ઉપર થી ખરીદી કરે તો અમે ઓનલાઈન પેમેન્ટ કે ચેક. દ્વારા પેમેન્ટ લઈ છે જેના લીધે કાળુ નાણું સચવાઈ રહે છે અને તે. કેશલેસ સુવિધાઓ મળે છે.
હા ભાઈ સાચી વાત તમે જ તમારી વાત બરાબર છે પણ આ ઓનલાઈન. સમમેજવું પરો એક્સેપ્ટ કરો છો તે સારી બાબર કહેવાય છે પણ એક નુકસાનદાયક પર છે કારણ કે ઘણાધા. વેપારીઓ છે જે લોકો ઓનલા પેમેન્ટ નથી કરતા કારણ કે એ. કે અમુક કેટલી બધ ફ્રો. ફોન પે જેવી જ એપ હોય છે જેના કારણે આપણાને બતાવે છે કે આટલા પેમેન્ટ થયું છે પણ એચુઅલી એમાં. પેન્ટ નથી થતું આપણે એટલા બધા ધંધામાં વિસ છે કે આપણે બધા. બધા મેસેજ બધાનો પેમેન્ટ એ બધ ચેક કરવામાં નથી બેતા હા બધા પેમેન્ટ આવ ગ ચેક કરી. પરંતુ એકક્ચુઅલીમાં એ ફેક એપ હોવા છતાં પણ એમાં આપણને એવું જ લાગે છે કે પૈસા આવી ગયો. પ નથી આવતા કાર ઘણા બધા વેપારીઓ પૈસા. છે. અને ઓનલાઈન પેમેન્ટ સારું તો છે પણ એટલું નુકસાન પણ કરે છે. કારણ કે હમણા જ એક કિસ્સો બન્યો હતો કે મારા મિત્રને મેસેજ આવ્યો હતો, કે તમારામાં દસ હજાર રૂપિયા પ્રાપ્ત થયા છે. પહી થોડીવાર એને અચાક ફોન આવ્યો હતો. કે દીકરા મારાથી તારા ફોનમાં ગલતીથી પૈસા ટ્રાન્સફર થયા છે. તો તું મને પેસા પાછા મોકલી દે. ઈંન કરીને તો મારા મિત્રો એના બેંક અકાઉન્ટમાં ચેક કર્યા વગર જ એના પૈસા મોકલવા જઈ રહ્યો હતો. પરંતુ એકવાર મેં કીધું કે ભઈ એકવાર ચે કરી પછી મોકલ. તો એણે ચેક કર્યું તો એનામાં કોઈ પણ પ્રકારના પૈસા આવ્યા જ ન હતા. એ ફ્રોડ મેસેજ હતો. તો લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવો જોઈએ કે ગમે તે મેસેજ વાંચીને પેમેન્ટ કરવું ન જોઈએ. અને પેમેન્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કે પેમેન્ટ કરતા છો તો નંબર બરાબર છે. કારણ કે ગલત નંબર પેમેન્ટ કરવાથી પેમેન્ટ બીજ જાને પણ ટ્રાન્સફર થઈ શકે છે. અને બીજી વસ્તુ કે ગમે પ્રકારની લિંક આવે તે લિંક પર પેમ ક્લિક ન કરવુ જોઈએ. કારણ કે એ લિંક પર ક્લિક કરવાથી આપડુ બેંક અકાઉન્ટ હેક થઈ શકે છે. તો લોકોએ આની કાળજી લેવી જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે ઓનલાઈન પેમેન્ટનો યુઝ કરીએ છીએ પણ અમુક પહાડ વિસ્તારમાં જઈ તો ત્યાં નેટવર્કનું પ્રમાણ ઓછું હોવાથી ગૂગલ પે, ફોન પે કે એવું એપ ચાલતી નથી. તો આપડે તે પહાડી વિસ્તારમાં રોકડ લઈને જવું જોઈએ. કારણ કે ત્યાં આપડુ નેટવર્ક શરુ ન હોય તો આપડે પેમેન્ટ નઈ કરી શકતા છીએ. અને બીજુ જગ્યા પર તો આપણે પેમેન્ટ કરી શકીએ છીએ એટલે એ આપડા માટે ઘણી સારી બત કહેવાય છે. જેથી ઓનલાન પે ઓનલાઈન પેમેન્ટ તો આપણા માટે સારું તો છે. અને ખુબ લાભ દાયક છેે. બીજી વસ્તુ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપડાને ડિસ્કાઉન્ટ તો મળે જ છે. સાથે સાથે ઘણી બધી અવસરોને બધું મળે છે જે આપડે એમેઝોન, ફ્લિપકાર્ટ તે બધી એપ પર યુઝ કરી શકીએ છીએ. અન ઓનલાઈન પેમેન્ટના કારણે આપણે કઈ પણ ઓનલાઈન ખરીદી કરીયુ તો રળતાથી પેમેન્ટ કરી શકીએ છે. અને કોઈને મુશ્કેલી હોયને તે આપણા ભાઈબંધ કે આપડાને પણ મુશ્કેલી હોય તો આપણે એકબીજાને પૈસા તરત મોકલી શકીએ છે. અને એકબીજાને દૂર કરી શકીએ છે. પહેલા તો કેવું હતું કે કોઈ દૂર જાય કશા ને પૈસા-નાણાંની તકલીફ પડે તો આપડે એકબીજાનો કોન્ટેક કરી શકતા ન હતા. પણ હવે તો તરત આપડે ફોન દ્વાર એકબીજાને કોન્ટેક્ટ કરીને નાણાં મેળવી શકીએ છે અને મોકલી શકીએ છે. અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી એટલુ બધું આપડાને ફાયદો થાય છે કે જે બ્લેક મની છે તેનો નાશ થાય છે. અને વાઇટ મની જ રહે છે જેથી કરીને બધાએ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવો જ જોઈએ. કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી જે બ્લેક મનીનો યુઝ કરતો હોય છે તે લોકોનો પડદો ફાસ થઈ જાય છે અને બીજી બધી ઘણી સારી બાબત કહેવાય છે. તો મે તો એજ કેવ બધાને કે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરો આજુબાજુના વિસ્તાર વારાને પણ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરાવો. તો આપડા જિંદગીમાં લોકો આગળ વધશે અને પ્રગતી થાશે. બાકી તમારું શું કહેવું છે આ વિશે?
હા, એવું જ છે કે અમે પણ લોકોને જાગૃત કરીએ છીએ કે તમે ઓનલાઈન પેમેન્ટ જ ને પણ સાચવીને વાપરો. લોકોને કોઈને પીન ન આપો કે આજુ-બાજુવાળાને કે કોઈ સગા બંધી ને પર કે કોઈ મિત્રને પણ પીન ન જોવા ન દો. એના લીધે તમે સુરક્ષિત રો અને તમારા નાણાં પણ સુરક્ષિત રહે અને કોઈ ઘરે લિંક આવે કે કોઈ વેબસઇટ આવે કે કોઈ પણ એવી એપ આવે કે જેના લીધે આપણે કોઈ એપનો ઇસ્તમાલ કરવો જોઈએ નઈ. અને ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી છે ઓનલાઈન પેમેન્ટને કારણે ઘણી બધી સુવિધાઓ પણ મળે છે. કેશબેક મળે છે. અને ઘણી બધી આપડે બિલ પણ ચૂકવી શકીએ છીએ. મોબાઈલનું રિચાર્જ મારી શકીએ છીએ. આપડે વીમા ભરી શકીએ છે. આપણે એસ આઈ પી વગેરે કરી શકીયે છે. એટલે બધું હવે કામ જે કામ અઠવાડિયુમાં પૂરું થતું હતું એ હવે પાંચ-દસ સેકન્ડમાં જ પૂરું થય થય જાય છે એવું મન તો લાગે છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધા ખુબ સારી છે અને તે તેના લીધે ઓનલાઈન પેમેન્ટ કરવું જ જોઈએ. તમારે ત્યાં ઓનલાઈન પેમેન્ટ કેવુ ચાલી રહ્યું છે હવે?
હા ભાઈ અમારે તા તો ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ બધા જ કરે છે અને બધા જ કરે છે નાના સ્ટુડન્ટો પણ કરે છે. કારણ કે એ લોકોને ગમે ત્યારે સ્કૂલના પ્રોજેક્ટ આપે છે તો જે તે ચીજવસ્તુ લેવાની હોય છે જેથી કરી એ લોકો ફેમ પેનો ઉપયોગ કરે છે અને નાનાથીના મોટા વડીલો પણ ઓનલાઈન એપ છે જે પેટીએમ પેટીએમ છે ગૂગલ પે છે ફોનપે છે એનો ઉપયોગ કરે છે. જે આપણા માટે ઘણી સારી બાબત કહેવાય છે. આપણે આ ખપ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવો જ જોઈએ અને આપણું જે પેઢી છે તે લોકોને પણ જાગૃત કરવા જોઈએ ઓનલાઈન પેમેન્ટ કરવાની ઘણી સારી બાબત કહેવાય છે. જેથી કરીને તમે પણ બધાને જા જાગૃત કરતા રહેજો અને હું પણ બધાને જાગૃત કરતા રહસુ. તો સારું ભાઈ આપણે મળીએ આગળ પણ આવી આવી રીતે ઓનલાઈન પેમેન્ટની ઘણી બધી વાતો કરવાની છે જે આપણે રૂબરુ કરી રહીશું.
હા.